બસ મજામાં.
હા નમસ્તે હા તો આજનો આપણો ટોપિક. કઈક ખુબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો આજે આપડે. વાત કરીશ કે પૈસા વિશે તો. પૈસા તો અત્યારે તમને પણ ખબર હ છે. ઠીક છે પૈસા તો અત્યારે એટલે પૈસા વગર તો. અ્યારે કોઈ વસ્તુ તમે. ના ખરીદી શકતા હોય એટલે પૈસા તો ટૂંકમાં એક આપડું. જીવન જરૂરી જીવન સાથે જોડાયેલું એક માધ્યમ કહી શકાય કેમ કે કોઈ પણ વસ્તુ. તો આપડણે. લેવેજ કર્યું હોય તો એ આપડે અત્યારે પૈસા ના માધ્યમ થી કરતા હોઈએ છીએ એટલે. એ દરેક વસ્તુ અત્યારે આપડણે રોજિંદા જીવનમાં આપડે પૈસા નો ઉપયોગ રોજે. કરતા જો હોએ છે એટલે જીવનનો એક ભાગ જ થઈ ગયો છે પૈસા. ત્યારે એટલે મારું તો એવું માનવું છે કે. તમને એવું શું લાગે છે કે આપડે પૈસાથી. આમ સુખ મેળવી શકાય એવું તમને શું લાગે છે.
પૈસાથી બધું ખરીદી શકાય પણ જે. પોતાનું પણ છે એ છે તે છે એ પૈસાથી ના ખરીદી શકાય. પેલું એક સોંગ ભી છે કે. પ્યાર ક બિકતા હૈ પતા પતા હો યાર મેં ભી ખરીદુ. મેં ભી ખરીદાર હોવા. પૈસાથી પ્યાર ના મળે એમ.
જી તો મારો એ સવાલ છે આપને કે. અ અત્યારે અંબાણી મુકેશ અંબાણીને તમે પણ ઓળખતા હશો જે નીતા અંબાણી છે. મુંકેશ અબાની છે તો તમને શું લાગે એના જીવનમાં ક્યારે દુખ આવ હશે કે પછી પૈસા છે એટલે સુખી જશે એવડા લોકો તમારું શું કેવું છે.
ભુખ તો આવે બી કરું હેલ્થ ના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવ્યા હોય બી કરે. અને એમને મેં લોકો કે પૈસા વાળા તો થયા નહી હોય પેલા એમને બહ સહેન કર્યું હશે. ત્યાર પછી જે પૈસા મારા થયા હશે એટલે બેટર છે કે. પૈસા આમ જોતા જો પેલું નહી કેતા કે નાના વગરનો ના થયો. અને નાની ના થા લાલ. એટલે ટાઈમ ના હિસાબે બધું ચેન્જ થતું રહેે છે. એ જરૂરિયાતો ને બધું હમ.
તો આપડે કહી શકાય તો તમે એમ કીધું કે ભાઈ પૈસા તો એવડા લોકોને પણ દુઃખ આવતું હશે તો આપડે એવું કહી શકાય કે પૈસા થી સુખ સંભવ નથી એવું કહી શકાય આપડે?
હા. પોતાની મનની ખુશી અને મનની શાંતિ જે છે એ જાતે જ અનુભવાય. અમુક જગ્યાએ જઈને જ આપણને મનની શાંતિ મળે પૈસા ચાલ બચ્ચન જોડે ભી વધારે છે. પણ એમના ફેમિલી મેટર ભી અત્યારે તમે જોવો જ છો ને એશ્વર્ય અને અભિષેક પૈસા હોવા છતાં એ પોતાની જોડે નહીં રહેતા એમ એકબીજા જોડે. જો પૈસા પ્યાર ખરીદા ખરી શકતા હોત તો ઐશ્વર્ય અત્યારે અભિષેક જોડ રેતી હોત ને એની છોકરીને લઈને અલગ ના રેતી હોય.
અચ્છા આપણને ખબર છે છતાં પણ આપણે એવી શું કામ ભૂલ કરીએ છીએ અત્યારે. પૈછા પાછળ આપડે આટલી બધી દોડ શું કામ લગાવે છે. આપણને ખબર છે કે આગળ આવું થવાનું છે તો છતાં પણ આપડે આટલી બધી પોતાની માની લો કે પૈસા અત્યારે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે જરૂરિયાત છે આપડ પૈસાની. પરંતુ પૈસાની ક્યાં સુધીની જરૂરિયાત છે આપડે એમ. એટલે પૈસા થી તો મારું એવું માનવું છે કે પૈસા હોય તો પોતાની જે જરૂરિયાત હોય છે જે બેઝિક નીડ હોય આપડી તો એ તમે પૂરી કરી શકો છો એમ. પૈસા થી તો તમે કોઈ બાળપણ તો નથી પાછું મેળવી શકતા એટલે કોઈ પણ વસ્તુ કહી શકાય કે પૈસા થી તમે સુખ ના મેળવી શકો એમ. પૈસા થી તમારી જરૂરિયાત પૂરી થશે એમ તમે ગાડી લઈ આવશો બંગલો બનાવી નાખ કે એરોપ્લેન મૂકી દેેશો બધી જગ્યા ઉપર તો એ તમે કોઈ વસ્તુ ખરીદી શકો છો એમ પણ એનાથી પછી તમે સુખ નથી સંભવ એમ એટલે આ ઓલા પેલા જેવું છે કે તમે પાણીપુરી એક પહેલી વાર ખાવ તો મજા આવે બીજી વાર ખાવ તો મજા આવે ત્રીજી વાર ખાવ તો પછી એમ થાય કે હવે હ પેટ ફૂલ થઈ ગયું છે તો હવે નથી ભાવે એમને ચોથી વાર ખાવ તો હવે એમ થાય કે હવે ખાવી જ નથી. એમ એટલે આ એના જેવું છે એમ. એટલે એક વસ્તુ પછી ઘણા લોકો યુઝ કરતા હોય છે તો એના માટે પછી એ વસ્તુ કઈ નથી એમ આપડે એ વસ્તુ જયારે નવી નવી કોઈ વસ્તુ લાવી તારે એને બહુ જ વધારે સાચવીએ છીએ મને ભાઈ જૂની થાય ત્યારે આપણને ફેંકી દઈએે છીએ એટલે આ એના જેવું થઈ જાય છે એમ.
એજ રિસ્પેક્ટ આપડે જો પૈસાથી રિસ્પેકટ ખરીદી શકાય. જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી આપડે બધા આપણી રિસ્પેક્ટ કરે. પણ જે ટાઈમે આપડે જો પૈસા ના હોય ત્યારે બધા આપડ હળે હળે કરે એમ. એટલે પૈસાથી
મારો હજી એક હા હા બરોબર તમે કીધું કે પૈસાથી આપણને રિસ્પેક્ટ ખરીદી શકાય હા એ વાત હું માનું છું પરંતુ તમને ક્યારે એવો મનમાં વિચાર આવયો કે પૈસાથી આપડણે રિસ્પેક્ટ ખરીદી શકીએ છીએ. તો આપણને એમાં શું ફાયદો થાય છે એમ આપણે પૈસા જે રિસ્પેક્ટ કરીએ છે તો આપણને શું એમાં મજા આવે છે આપણે ના ખરીદીએ તો આપણને શું થાય એવો ક્યારે તમને વિચાર આવેલો ક્યારે
મરી જતો તો કઈ નઈ લાઈફ જેવી રીતે પણ સૌથી સારામાં સારી લાઈફ છે ને જે એવરેજમાં છે ને એમની જેવી રીતે આ ગરીબ હોય એમની. સવારે એમને ખબર જ છે. કે મને કામ પર જવાનું છે આ છે ભૂખ્યા ભગવાન કોઈ દિવસ એમને ઉઠાતા નહીં. અને ભૂખે એમને ઊંઘરતા નહીં આપણે મિડલ ક્લાસ વાળા ના કેવું કે આપડણે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ જ એમ. ગમે તેમ કરીને એની પાછળ આપડે લાગી જ જઈએ છેીએ લાગી જ જઈએ છે બસ કર કર કર કર કર કેટલી તમે મહેનત કરો ત્યારે તમે આ સપોઝ આપણેે વર્ક કરીએ છીએ એ બી આપડે રૂપીઝ ના માટે કરીએ છીએ પણ એનું ભાઈ કઈ કારણ છે કોઈ કારણ વગર વર્ક ના કરે જેવીતે મારે મારા ડ્યુ ભરવાના છે એના લીધે હું આ વર્ક કરી રહી છું એટલે કોઈ ની કોઈ મજબૂરી આપણને અહિયાયા ખેંચીને લાવે એમ એ તો આપણે વર્ક કરતા ભી ના હોય હા
હા એટલે હા એ પ્રકારે કહી શકાય કે ભાઈ ગરીબ કુટુંબમાં જન્મ લેવો એ કોઈ ગુનો નથી એમ એમાંથી પછી તમારે પરિસ્થિતિ માંથી બહાર નથી તમે નીકળી શતા તો એ તમારા માટે પછી બહ મોટું ગુનો કહી શકાય એમ એટલે પરિવારમાં ઘણા લોકો નો જન્મ થતો હોય છે એવું કઈ જરૂરી નથી એ કઈ ગુનો
ત્યાની બી શાંતિ મળે છે એમ ખુશી તો મળે એમને બી ખુશી મળતી જ હોય એમના પરિવાર ન સુખ એની માટે મોટા મોટી ખુશી છે પણ કેવું કે અત્યારે લાઈફ નો કો ભરોસો નહી એટલે જય્યારે બી ભેગા થાય તો તમે ટ્રીપ કરી આવો ફ આવો દર્શન કરી આવો એટલું તો તમે કરી શકો છો તમે જો ભેગા નઈ સાભ્યા એના બસ ખાલી જયાવાનું એટલે તમને બી એવું લાગે કે ના મેં આટલો દર્શન બી કરે અને દર્શન કરીશું એ આપણા માટે સારું છે
હા બલક
ભગવાન ને ભી ખરીદે જ છે ને ભગવાનને ભી ખરીદે છે જો સપોઝ અમે ઉજ્જૈનયા હતા તો તમારે વીઆઈપી દર્શન કરવા હોય કા તો તમારે શીઘ્ર દર્શન કરો હોય તો તમારે અઢીો રૂપિયા હાલવા પડેલાનમાં ઉ ઉભા રહેવામાં ના ઉપું રહેવું હોય તો ભગવાન ના બી આવું લોકો ખરીદીને દર્શન કરે છે પણ મારું કેવું એટલું જ છે કેું પૈસાસન કરો શું પો છે તમારે દર્શન જ ના પહોંચે તમે પૈસા લઈ ને દર્શન કરો તો
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ વીઆઈપી લાઈનો પણ આપે મંદિરમાં હોય છે તો તમારું શું કેવું છે કે ભગવાન ત્યાં મંદિરે જ હોય છે કે પછી ઘરે પણ ભગવાન હોય છે તો ક્યાં ભગવાન આપડી અંદર ભગવાન હોય કે પથ્થર માં ભગવાન હોય કે ક્યાં હોય તમારું શું કેવું છે એના વિશે
આપણી અંદર ભગવાન છે આપણી અંદર રામ ભી છે રાવણ બી છે પણ અમુક ટાઈમે ણ ને ભી આપણે હાવી થવા દેવો પડે કેમ કે અમુક મુસીબતો એવી હોય ને જે રાવણ જ સોલ્વ કરી શકે રામ સોલ્વ ના કરી શકે રામ બનીને ભી જોઈ લીધું છે એટલે હવે રાવણ બનવું જ પડે એમ આ જમાનો એવો થઈ ગયો છે કે જો તમે રાવણ હશો ને તમે ફરી હકશે
અચ્છા હા હા તો મારો એક સવાલ છે કે રાવણ હ એ જે વિચાર કરતો હોય છે તો હું શાંતમાં બુદ્ધિ થી કામ લે છે કે પછી બળ થી કામ લે છે ને જે રામ ભગવાન છે બુદ્ધ કામ વધારે લે છે કે પછી બળથી વધારે કામ લે શ તો રિઝલ્ટ તમને કોનામાં લાગે છે બળ થી જે લે છે એમાં રિઝલ્ટ વધારે મળે છે કે પછી બુદ્ધિ થી કામ લે છે. તો એમાં વધારે રીઝલ્ટ
હમુરવેતો બંગ આમ જોવા જોઈએ તો બંને એ એવું જ રહેવું જોઈએ પણ મારું કેવું એવું છે કે આપડે અમુક મુસીબતો આવે સપોઝ આપણે જોયું તોું કે રાવણને જયારે સીતા માતાનુંું હરણ કર્યું ત્યારે એમાં એને એની બેનને પ્રાયોરિટી આપી અને જયારે એની બહેન માટે કઈક થયું. ત્યારે એક ભાઈ જોઈ ના હકાયો. એટલે રાવણે આ ઊંધું પગલું ભર્યું એ તો રાવણ ઊંધું પગલું ભર્યું. અને એ જો મહાદેવ ના ભક્ત કહીએ ને. તો હજુ બી એમનું ના શુક્રાચાર્યનું જ નામ આવે છે. કે એજ મોટા મોટા ભક્ત હતા મહાદેવનાં. ભલે શુક્રાચાર્ય સાક્ષસ ના ગુરુ હતા. અને રાવણ ભલે રાક્ષસ હતો પણ તો બી મહાદેવ ની પૂજા એ તે આપડે અત્યારે જે નટરાજ નું એ કરીએ છે. જે આપડે નટરાજની જે સ્ત્રમ છે શિવિવ સ્તોત્રમ એ રાવણે જાણ્યું છે ને જટા ઘટા સંપ્ર વાળું તો દો ત આપ કરીએ છે ને એટલે અમુક ટાઈમ રાવણને બી હાવી થવા દેવો પડે.
હા એટલે મારું કેવાનું એજ છે કે પેલા તો બુદ્ધિ થી કામ લેવું જોએ પછી જો એનાથી કોઈ સામે વાળો વ્યક્તિ નથી પ્રભાવિત થતો તો પછી એ પણ કરવું પડે છે લાસ્ટમાં એટલે પેલો તો ઓપ્શન તમારે આ સિલેક્ટ કરવો જોઈએ કે જેનાથી કોઈ વ્યક્તિ સુધરી સુધરી જતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એમ એટલે એ તો ડાયરેક્ટ જ તમે.
અછા બરાબર
જમ
હું એમને એના પણ નહી ઉઠાવતી કોઈ પેશન્ટ પણ એમને પ્રજાનો નિર્ણય ન‌ઇ હાભળ્યો પણ પોતાની પત્ની ઉપર વિશ્વાસ ના કર્યો એટલે એમને એમને કાઢી ભી મૂક્યા કોઈ બીજાની વાત માં આવી ને એટલે આમ જોવા જઈએ તો ખોટું હતું એમ હા
બરાબર આપડે તો એ સમયમાં હતા ને એટલે આપણને ખ્યાલ ના હોય કે શું ઘટના ઘટી આ તો બધું લખ ખાયલી માહિતી છે એ આપણને ખબર હોય કે આવું આવું થયું હતું એમ એટલે ચોક્કસ માહિતી તો આપડણે ના કહી શકીએ કે અ ચોક્કસ માહિતી છે એવું તો આપડણે ના જ દર્શાવી શકીએ કેમ કે આપણેે જન્મમાં કઈ જીવતા ના હતા એટલે પુસ્તક યું જ્ઞાન આપડે એમાંથી વાંચીને કોઈ આમ કે છે તો કોઈ આમ કે છે એટલે એ પ્રકાર આખું જીવો નથી. તો ફરી મળીશું આપડે એક આગળના આગળ વધારીશું ટોપિકને બરાબર છે.
હા હા હા આજ
હ